બોલીએ, નહી ફરો કામ થી આવયા તા બજાર.
ઠંડુ વંડુ પીસો?
હા ઠંડુ મેરંડા પીધી. અવે બે તમે શું કરતા હતા તમે શું કરો છો?
આરામ કરી્યા હતા જોઈ જવાની મારા તિતો હા તો ખરે એટલે હમ્મ
જમી લીથું
હા જમી લીઘુંસ
માગ નો મેઠી નું શાક અને રોટી
તમે ખાદી
હા
શુ બનાયુતુ
ડીંડોના નું શાક અને રોટલી
હા
હા એ મગને મેથી નું શાક ને રોટલી
શું કરેસ
અરે સામુ
હા હ હા ભવા-
અળિયા ના આરા
બરોબર
ના
હા
બસ એમજ
હ આવજે
હા